સ્ક્રીન ઓફ વાજામાં
હા બસ મજામાં તમે કેમ છો
બસ અમે પણ મજામાં તમારો અવાજ બહુ કપાવી ને આવે છે પેલા તો થોડું નેટવર્કમાં આવડો સારું રહેશે હવે આવ્યો હવે આવ્યો
હા તો હું આજે તમને એટલે ફોન કર્યો કે આજે હું છે ને જયારે ટીવી જોતી હતી ને ત્યારે મે જોયું કે આપડી ગુજરાતીઓની વાનગીઓ કેટલી આખા દુનિયામાં કેટલી પ્રસિદ્ધ થઈ ગઈ છે આજે મેં તમને એના એની સારું વાત કરવા તમને
સો ટકા સાચી વાત છે તમારી ઘણી બધી વાનગીઓ છે આપણે ગુજરાતીમાં જો પહેલા તો દાળ ભાત શાક રોટલી એ તો આપણે ખાતા જ હોઈએ છે પણ અત્યારે ઘણી બધી વાનગીઓ છે આપણે પ્રિય જેમ કે મેગી છે પાણીપુરી છે પાઉભાજી છે ઘણી બધી વાનગીઓ ફેમસ છે આપણી ગુજરાતી
સાચી વાત છે આપણે ગુજરાતીઓની એક વસ્તુ બહુ સારી આદત છે કે આપડણે કશે બી જઈએ પ્લેન હોય ટ્રેન હોય બસ હોય કે ગાડી હોય આપણા સાથે થેપલા અને ઢોકળા તો હોય જ છે
સાચી વાત કીધી તમે કે થેપલા ઢોકા અને ઉપરાંત તાપડી સાથે થેપલા સાથે સરસ મજાનું અથાણું બી હોય અને ઢોકળા સાથે મસ્ત જીરાડું હોય તોાપણને ખાવાની પણ મજા આવે અને એની સાથે સરસ મજાની ચટણી હોય ઢોસા ઢોકળા સાથે તો કેટલી ખાવાની મજા આવે
એ વાત તો સાચી આપડે ગુજરાતીઓને ખાવાનો તો એટલો જ શોખ છે કે આપડે કશે ફરવા જઈએ કે બીજા કોઈ સ્ટેટમાં ફરવા જઈએ ત્યાં પણ આપે એ સ્ટેટ ની વાનગીઓ ખાવા કરતા આપણે ગુજરાતની વાનગીઓ શોધી કે હા ચાલો આ ગુજરાત નું રેસ્ટોરન્ટ ત્યાં છે તો ત્યાં જ જઈને જમીએ
અને મેઇન વાત તો એ છે કે આપણે કશશે પણ જઈએ એટલે આપણે પહેલા ખાવાનું જ આપણે શોધીએ કશે બી જઈએ જેમ કે આપણે ફરવા આપણે ફરવા નહીં તો કશે પણ જઈએ જેમ કે કોઈને આપણે કોઈને મેરેજમાં પણ જઈએ તો આપણે પહેલાં આપણે જમવાનું આપણે શોધતા હોઈએ કે ભાઈ ખાવાનું કાં સારું મળે
સાચી વાત છે ગુજરાતીઓની તો અ સીઝન વાઈઝ પણ ઘણી બધી વાનગીઓ હોય છે જેમ કે શિયાળામાં ઉબાડય્યું હોય છે ઊંધિયું હોય છે ગરમીમાં આપણેે અલગ અલગ વસ્તુઓ બનાવીએ છેએ દિવાળીમાં ચોળાફળી મઠિયા એ બધી ઘણી બધી વાનગીઓ હોય છે સવારનો નાસ્તો પણ કેટલી બધીત જાતનો હોય છે ઢોકળા છે થેપલા છે પૌઆ છે ઉપમા છે ખીચું છે એવી રીતે ઘણી બધી આઈટમો ગુજરાતની ઘણી ફેમસ છે
મેં તો આ બધી વાનગીઓ બલાયા માર મોઠેં પાણી આવી ગયો ખરેખર અને તમને ખબર છે આ બધી વાનગીઓ જે છે એમાં તો તમે ઉબાડીઓ કીધું શિયાળામાં ખૂબ ફેમસ અને ઉનાળામાં તો તમે જુઓ તો આપણે કેરીનો રસ હમણાં ચાલતો છે હમણાં તો આપણા ત્યાં કેરીનો રસ સાથે આપણે રસ અને એની સાથે ઘણી બધી વાનગી ખાઈ શકીએ જેમ કે રોટલી રસ રોટલી રસ અને ઢોકળા કારણ કે અત્યારે કેરી હોય અત્યારે કેરી હોય એટલે આપણને બીજું બધું ખાવાનું આપવાને ભાવે અને પલ્લી વાત તો છે
સાચી વાત છે કેરી સાથે આપડે બે વસ્તુ તો એકદમ ફેમસ જ હોય છે પુરી બટાકાનું શાક અને કેરીનો રસ કેરી ની બી આપડણે ઘણી બધી પ્રકાર હોય છે તમને ધ્યાન જ હશે ગુજરાતમાં હાપુસ હોય છે કેસર કેરી હોય છે એવી તે ઘણી બધી ગુજરાતમાં કેરીઓની બી ઘણી પ્રકાર હોય છે બીજી બધી ગુજરાતની વાનગીઓ બી કેટલી ફેમસ છે એ આપણા ખાલી દેશમાં કે સ્ટેટમાં જ નથી ફેમસ એ તો બીજે બીજી બહારના કન્ટ્રીઝમાં બી કેટલું ફેમસ છે કે અહિંયાથી કોઈ અગર બાર ભણવા જાય છે તો એ મિનિમમ એક મહિના જેટલું તો જે એમ સારું રહી શકે તેટલું ખાવાનું તો લઈ જ જાય છે કે ફરસાણ છે કે પુરી છે કે બધા નાસ્તા તો ભરી જ લઈ જાય છે.
સો ટકા સાચી વાતચી હતી તમે અને ઘણી બધી વાનગીઓ આપણા ગુજરાતમાં ખાવાય છે ઉપરાંત આપણે ત્યાં બહારની વાનગીઓ બી ખવાય જેમ કે ચાઇનીઝ વાનગીઓ ગુજરાતમાં ખવાય જેમ કે મંચુરિયન છે ચાઇનીઝ ભેલ છે પચીસ પચીસ સીઝવન રાઇસ છે એ બી આપણે ગુજરાતમાં ખવાતું હોય છે. ને પછી આપણા પીઝા છે એ પીઝા પણ આપણે ગુજરાતમાં ખાવાતા હોય છે પણ મોસ્ટ ઓફ આપણે એ બધું ખાવા કરતાં આપણે તો આપણા ગુજરાતનું ખાવાનું વધુ વધારે ખાઈએ તો આપણને શું કહેવાય કે આપણા તો જે છે આપણને પૌષ્ટિક ખોરાક આપણ મળી રહે આપણને ગલા.
સાચી વાત છે ગુજરાતનું એક ટાઈમનું જમવાનું કે રોટલી દાળ ભાત શાક અને અથાણું કાચ અત્યારે કેરીનું અથાણું ઘણું ફેમસ હોય છે કાંદા કેરી ઘણું ફેમસ છે કેરીની એ બધી અથાણા બી ઘણા ફેમસ છે બીજી વસ્તુ કે આપણેે જમવા બેસીએ ત્યારે આપણને થોડુંક તો ફરસાણ જોઈએ જ તો એ બધી નાની નાની બાબતો આપડી ગુજરાતમાં જ એટલી ફેમસ છે એને એ વસ્તુ બહાર એટલું બધું નથી થતી બીજા કોઈ સ્ટેટમાં તો નથી જ થતી બીજી દેશમાં તો શું વાત કરીએ ને આપ
તો અમે ફરસાણની વાત કરી તમે ફરસાણની વાત કરી તો ફરસાણમાં પણ જેમકે સમોસા છે પેટીસ છે એ બધું ફરસાણ આપણે ત્યાં ખાવાતું હોઈ જેમ કે તમે અત્યારે જો કે નવસારીમાં પેટીસ જે છે ખૂબ ફેમસ પછી ચાઇનીઝ સમોસા બી ફેમસ છે
સુરત નો લોચો તો કેવું પડે સાચી વાત
સુરત નો લોચો તો સો ટકા અને તમારે વલસાડમાં તમે જુઓ તો માનસ એવું સાંભળેલું છે કે વલસાના વડાપાંવ બહુ ફેમસ છે સાચી વાત
સાચી વાત છે. સો ટકા સાચી વાત છે. અહિયાં ના વડાપાવ એટલે તો એટલા મસ્ત હોય કે તમે એક ખાવો એટલે તમારું એક ટાઈમ ન જમવાનું થઈ જાય એની સાઈઝ પણ મોટી હોય એની ક્વોલિટી પણ એટલી સારી હોય બીજી વસ્તુ એ કેવી છે કે આપડે ગુજરાતીઓ છે ને ખાવાના એટલા શોખીન છે કે આપડણે બે ટાઈપને મિક્સ કરી દીધું છે કે હવે કેવી રીતે પીઝા તે મોસ્ટલી ઇટાલિયન હોય છે ને ભાખરી તે આપણે ગુજરાતમાં બનાવીએ છે તો બધા ભાખરી પીઝા કરીને ખાય છે. ખાખરા પીઝા ખાય છે એવી રીતે બધી ઘણી બધી નવી નવી આઈટમો ઉ બનાવીને ખાય છે શોખ થી ખાય છે
અને આપણે સુરત જઈએ અને સુરતમાં લોચોને ખમણ ન ખાય તો આપણું કદ જ આપણે એમ એ કહેવાય કે સુરત આપણે પહેલા આપણું નક્કામું કહેવાય તો સુરતનો લોચો એ ખૂબ જ ફેમસ કહેવાય છે આપણા માટે તો
સાચી વાત છે કે સુરત ગયા ને લોચો નહી ખધો તો શું સુરત ગયા એવી રીતે જ બીજી બધી જગ્યાએ કે હવે ઠંડી પડશે ત્યારે ઘણા બધા ફ્રૂટસ આવશે. આપડે ઠંડીમાં તીખું ખાવાનું વધારે પ્રિફર કરીશ. કે થોડું આમ તીખું તીખું હોય તો પસીના છૂટે તો ઠંડી થોડી ઓછી લાગે પછી ગરમી આવી છે તો અત્યારે કેરી છે એ કેરીનો રસતો એટલો ફેમસ છે કે ગુજરાતમાં તમે સમરની સિઝનમાં કોઈના બી ઘરે જાઓ. તમને કેરીનો રસ કે કેરી તો મળી જ જશે.
મળી જ જાય સો ટકા અને એ ઉપરાંત એવું બી જોવા મળે કે ઉપરાંત આપણે કોઈના મેરેજમાં જઈએ તો ઉનાળા સિવાય આપણે કદાચ ચોમાસામાં કે શિયાળામાં જઈએ તો અમુક લોકો લગભગ બહારથી રસ લાવતા હોય છે કે ડબ્બાનો રસ
સાચી વાત છે પ્રિઝર્વ કરેલો કેરીનો રસ પણ એટલો જ મીઠો લાગે છે.
પણ એ પણ એ જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણને મીઠો લાગે પણ એ ખાવાથી પણ આપણી તબિયત અમુકવાર ખરાબ થતી હોઈ એટલે આપણે જો ઉનાળામાં જ આપણે કેરીનો રસ ખાઈએ તો આપણે પ્રિફર કરવો જોઈએ. કારણ કે કારણ કે એ પછી એ પછી કેટલા દિવસ બંધ હોય બંધ બંધ પડેલ હોય. અને એના પર કેટલાક જીવજંતુ તો ચડી જતા હોય તે આપણા શરીર માટે નુકસાનકારક છે એટલે આપણે મોસ્ટ ઓફ બહારનો રસ આપણે એવોઇડ કરીએ ને બરા આપણે આપણા હમણાં જે રસ ચાલે છે એ રસ આપણે ખાઈએ તો આપણે ફ્રીઝન નહીં કરીએ. તો આપણે
સાચી વાત છે સાચી વાત છે. ઉનાળામાં જ છે ને મને એક વસ્તુ એ યાદ આવી કે આપણે ઠંડુ વસ્તુ પીએ તેમાં પેપ્સી આપણને ખુબ જ ભાવે છે.
સાચી વાત પેપ્સી ઉપરાંત ઘણા બધા કોલ્ડ્રિંકસ જે બારે માસ મળતા હોય જે કે તમને થમ્સઅપ પછી ફેન્ટા સ્પ્રાાઈટ પેપ્સી તો ફેમસ છે જ ઉનાળામાં કેરી ઉપરાંત તરબૂચ પછી સક્કરટેટી એ પણ બધા ફ્રૂટ ફ્રૂટસ આપણા માટે ફેમસ છે.
સાચી વાત છે. ગુજરાતની એટલી બધી ખાવાની આઈટમો છે કે ગુજરાત ખાલી બે થી ત્રણ વસ્તુ માટે ઓળખાય છે કે એક તો બિઝનેસ એક તો એ લોકોની વાણી એટલી સરસ ને બીજું ખાવાનું ગુજરાતી લોકો એટલા ખાવાના શોખ હોય છે કે એ ગુજરાતને આખું એક ટાઈટલ મળી ગયું છે કે હા ગુજરાતમાં જશો તમે કોઈ બી જગ્યાએ તો ખાવા તમે બાકી નહી રય જાય પણ જયારે આપણે પોતાનું ઘરનું ખાઈએ છે ને તે અનેરોજ આનંદ હોય છે.
સો ટકા ઘરનું ખાવાનું અને બહારનું ખાવાનું એમાં સો ટકા આપવાની ડિફરન્સ જોવા મળે જ છે કારણ કે આપણે કઈએ ને આપણે તેમાં કંઈ અલગ ટેસ્ટ આવતો હોય છે ને આપણેને આપણે બીજાને ત્યાં આપણે આપણે ક બાર હોટલમાં ખાવા જઈએ ત્યાં આપણને કંઈ અલગ ટેસ્ટ આવતો હોય છે.
સાચી વાત છે ગુજરાતની ખમણ માં બી હવે એટલા એટલા જાતના ખમણ ઢોકળા આવી ગયા છે કે સેન્ડવીચ ખમણ ઢોકળા છે પછી યલો ખમણ ઢોકળા છે, વ્હાઈટ ખમણ છે એવી
અને સાબરકાંઠા બાજુ તો તમને કદાચ ખબર હશે સાબરકાંઠા બાજુ તમને કદાચ ખબર છે કે ત્યાં લગભગ નાઇલોન ખમણ મળે છે. એ બી તો મ ખૂબ સરસ જેમ કે નાયલોન ખમણ છે એ બધા જ ખાઈ શકે જેમ કે કદાચ કોઈ ઉંમરવાળા વ્યક્તિ વ્યક્તિ હોય જેમને કદાચ ચવાતું નહી હોય તે એમને બી આ ખમણ ખાઈ શકે.
સાચી વાત છે બાકી મને તમે એમ કહો કે તમારી ગુજરાતની કઈ આઈટમ સૌથી ફેવરેટ છે.
ગુજરાતની ઘણી બધી આઈટમો જેમ કે આપણે ત્યાં પાઉભાજી છે, દાલ ફ્રાય પછી બટાકાનું શાક પછી ટામેટાનું શાક ઘણી બધી આઈટમો જેમ મને ફેે મને ભાવે છે. આપણે અને પાઉભાજી તો મને ખૂબ જ ફેમસ મન તો બો બો ભાવે. અઠવાડિયામાં એક વાર તો મારા ઘરે પાાવભાજી બન્યા બને્યાને
સાચી વાત છે આપ આપણેે પાછું કેવું કે કોઈ વસ્તુને વેસ્ટ બી નથી જવા દેતા કે સવારે અગર દાળ ભાત કર્યા હોય ને ભાત વધી જાય તો સાંજેને વઘાારીને ખાઈ લઈએ છીએ દાળ ભાત બેવ વધી જાય તો એને બેવું મિક્સ અને ખીચડી બનાવીને ખાઈ લઈએ. છે.
અને સો ટકા સાચી વાત છે અને અને લગભગ મારા ઘરે અથવા તો બધાના જ ઘરે એ એક વસ્તુ તો બનતી હશે બનતી હશે બનતી જ હશે એ જ છે વઘારેલી ખીચડી.
ને નાની વાઘરેલી ખીચડી એટલી મસ્ત બનાવે છે કે અમે નાની ના ઘરે જઈએ એટલે પહેલા ત્રણ દિવસ તો એજ ખાવાનું તો અમને નાની કેહે છે કે તમે લોકો શું હા તમને ઘરે ખાવાનું જ નથી મળતું તમે કંટાળી જ નથી જતા. તો અમે લોકો એટલી મસ્તી કરતા કરતા એ ખાઈએ છેને.
ખૂબ જ ફેમસ છે મને તો ખીચડી ખૂબ ભાવે છે અને ઉપરાંત આપણે ત્યાં ઉપવાસ આપણે કોઈ ઉપવાસ કરીએ તો એમાં સાબુદાણા ખીચડી પણ ખૂબ ખવાય છે સાબુદાણા ખીચડી પણ મને ખૂબ ભાવે છે ઉપરવઘારેેલી ખીચડી આપણે ખાધી હોય સરસ મજાની ખીચડી અને સરસ મજાનો મથાણાનો સંભાર એટલી જ મજા આવે આપણને
સાચી વાત છે ચાલો.
તમ તમને તમને તમને શું ફાવે છે.
મને ગુજરાતની વાનગીઓમાં સૌથી વધારે તો ખમણ ઢોકળા ભાવે છે એમાં પેલા સેન્ડવીચ વાળા ગ્રીન ચટણી વાળા ખમણ ઢોકળા આવે છે તે તો ખુબ જ ભાવે છે પાટુડી છે પછી શાકમાં ખાઈએ તો સેવ ટામેટા છે ઊ જીવ છે મને ઉબાડું પણ ખુબ જ ભાવે છે પછી વેંગણ બટાકાનું શાક અને રોટલા એ તો મારું ઓલ ટાઈમ ફેવરેટ હોય છે. અને કેરી નો રસ જો મળી જાય એની સાથે તો હા હા હા હા.
અ્ સેન્ડવિચ ખમણ અમે પહેલી વાર સાભળ્યું કદાચ એ બાજુ આવવાન થાય મને જ તો ચખાડીજો સેન્ડવીિચ કમણ એવા આવે તે.
પા ચાલો બાય બાય. તમારી સાથે વાત કરીને ખુબ મજા આવી.
મને બી ખૂબ મજા આવી વાત કરીને અને બધી ઘણી બધી નવી વાગી સેન્ડવિચ સેન્ડવિચ ખમણ વિશે નવું જાણવા મળલ્યું. એ ભખરી પીઝા વિ છે મને નવ જાવા મળલ નવી વાનગીઓ જાણવા મળલ આપનો ખૂબ આભાર ખબ મજા આવી.
ધન્યવાદ બાય બાય.
ધન્યવાદ ધન્યવાદ.